હલો
હા બોલો કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હા હું પણ મજામાં
સરસ કઈ નહી આ તો વિચાર આવ્યું કે પૈસા જરૂરી છે કે પ સમય
હા આ તમારો પ્રશ્ન તો ઘણો સારો એવો છે આપડણે એવું પણ ના કહી શકીએ કે પૈ વધારે પૈસા જરૂરી છે અને એું ઉપર ના કહી શ કે કે સમય જરૂરી છે બેવનુંું અલગ અલગ મહત્વ છે
હા એ તો તમે ઘણી સાચી વાત કરી અને આ દુનિયામાં લગભગ દરેક વ્યક્તિ પૈસા કમાવા માટે મહેનત કરતું હોય છે કોઈ દિવસ રાત કામ કરે કરે છે કોઈ પોતાનો વ્યવસાય ચલાવે છે તો કોઈ અભ્યાસ કરીને સારી નોકરી મેળવવાનું સપનું જુએ છે પણ અ કેવું કે પૈસા અને સમય બંને જીવન ના અમૂલ્ય સાધનો છે. પૈસા વગર જીવનની ઘણી જરૂરિયાતો આપણે પૂરી કરી શકાતી નથી. જયારે સમય વગર જીવનમાં કોઈ પણ આપણે કાર્ય કરી શકાતા નથી. એટલે પ્રશ્ન એ નથી કે કયું સંપૂર્ણ પુણે વધારે મહત્વનું છે. પરંતુ એ છે કે બંનેનું સાચું સ્થાન શું છે.
હા એ તો. ઘણો સારો એવો પ્રશ્ન છે. મારા મતે બંને જીવન માટે જરૂરી છે. પરંતુ જો એક પસંદ કરવાનું હોય ને તો. સમય વધુ કિંમતી છે કારણ કે પૈસા ફરી આપણે કમાઈ લઈશું. પણ સમય ક્યારેય આપણને પાછો મળતો નથી.
હા એ તો તમે ઘણી સાચી ને સો ટકા ની વાત કરી. પણ જુઓ તો પૈસા નું પણ મહત્વ છે પૈસા જીવન માટે જરૂરી છે કારણ કે. તેના દ્વારા આપડે. ખોરાક મળે છે કપડાને રહેઠાણ મળતું હોય છે શિક્ષણ મેળવી શક. આપણે સારવાર કરાવી શકીએ છ છેએ અને પરિવાર ની જે જરૂરિયાતો છે. એમને પણ આપણે પૂરી કરી શકીએ છીએ. આજના યુગમાં પૈસા વગર જીવન જીવું ખુબજ મુશ્કેલ છે. હવે તમે એ જો એની સાથે સાથે આપણે જોઈએ તો સમયનું પણ એટલુંજ મહત્વ છે. સમય તો આમે જીવન છે દરેક વ્યક્તિને દિવસ ના માત્ર ચોવીસ કલાક જ મળતા હોય છે. સમય કેવું કે ખરીદી શકાતો નથી. ત્યા તો કોઈ પાસેથી ઉધાર લઈ શકાતો નથી અને જે સમય વીતી ગયેલો છે. એ સમય પછી પાછો લાવી શકે. નથી એટલે સમય ન યોગ્ય ઉપયોગ જ સફળતા તરફ લઈ જતું છે. એટલે જોઈએ તો બંનેનું પોતાનું આગવું મહત્વ જ છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. કે જો પૈસા પૈસા વિના જીવન જીવું મુશ્કેલ છે. આપણે કોઈ પણ વસ્તુ લાવી હોય તો પૈસા વગર લાવી નહી શકતા જેમ તમે કીધું એમ. અને સમય પણ અ સમય એ જીવનની સૌથી. અમૂલ્ય સંપત્તિ છે. સમય છે ને કોઈની રાહ જોતો નથી એટલે.
તમે કીધું એમ કે બેવનું પોતાનું આગવું એક મહત્વ છે એટલે આપણે. આવી સરખામણી ના કરવી જોઈએ.
હા એ તો સાચી વસ્તુ કીધી તમે. જો કોઈ વ્યક્તિ આમ કરોડપતિ હોય. તો પણ તે ગઈ કલનો એક કલાક જે છે એ પાછો ખરીદી શકતો નથી. અને સમય નું મૂલ્ય પૈસા કરતા વધારે છે કારણ કે પૈસા તમે પેલા કીધું એમ જ કે. પૈસા ફરી કમાઈ શકાય છે પરંતુ આપડે સમય નહી. અને પૈસા વગરની મુશ્કેલીઓ પણ ઘણી આવતી હોય છે આપડ. શિક્ષણ મુશ્કેલ બને સારવારમાં મુશ્કેલી પડે જીવનની જે મૂળભૂત. જરૂરિયાતો છે એ પૂરી કરવામાં તકલીફ. પડે એટલે પૈસા નું મહત્વ પણ નકારી ના શકીએ આપડે.
હા એ ઘણી સાચી વાત છે. પણ પૈસા આપડે ગુમાવ્યા પછી પાછા મેળવી શકાય છે. પણ સમય એક વાર ગયો ને પછી એ પાછો આવતો નથી એટલે. પૈસાથી આપણેે ઘડિયાળ ખરીદી શકાય પરંતુ સમય નહી
હા હું તો તમે સાચી વાત કીધી. અને સમયનુંું પણ મહત્વ આપણેે જોઈએ તો. નાનપણથી લઈને આજ સુધી ઘણું જ રહ્યું છે. અને સમય નો આપડે ખોટો ઉપયોગ પણ ના કરવો જોઈએ આજે ઘણા લોકો છે કલાક લોકો સુધી સોશિયલ મીડિયા પર રહેતા હોય છે પોતાનું જે કામ છે એને ટાળતા હોય છે કે આજે કરીશ કાલે કરીશ પછી એ સમય નું યોગ્ય આયોજન નથી કરી શકતા પછી તેઓ એમ કેતા હોય કે સફળતા મળતી નથી પણ હકીકત માં સફળતા સફળ લોકો હોય એ સમયનું મૂલ્ય સમજતા હોય છે એનો સમય ન આદર કરતા હોય છે એના કારણે જ એ લોકો આગળ ત જતા સફળ બનતા હોય છે
હા એ તો ઘણી સાચી વાત કીધી પણ છે ને અ આપણે નહી કેતા કે આપણો જીવન ન સૌથી અમૂલ્ય અ જો કોઈ સમય હોય તો એ બાળપણ છે આપણી જોડે કે ઘણા એવા પૈસા હશે પણ આપણે બારપણનો સમય પાછો નહી લઈ શકીએ એટલે એ પણ એક વસ્તુ છે કે પૈસા થી આપણેે બધું જ ખરીદી શકીએ પણ સમય સમય નથી કરી ખરીદી શકતા
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને વિદ્યાર્થી તરીકે કહીએ તો પૈસા કરતા સમય વધુ કિંમતી છે આજે કરેલો અભ્યાસ ભવિષ્યમાં પૈસા કમાવાની આપણને તક આપી શકે છે જો વિદ્યાર્થી આમ સભા બગાડે તો પછી આગળ જતા પચતા એ જ છે અને પૈસા અને સમય નું આપડણે સંતુલન પણ જ જાળવવું જોઈએ જીવનમાં માત્ર આમ પૈસા પાછળ દોડવું એ યોગ્ય નથી ઘણા લોકો એમ પૈસા કમાવામાં એટલા બધા ર્રસ્ત થઈ જતા હોય છે ને કે પોતાના પરિવારને સમય જ નથી આપતો એ પરિવાર નો સમય અવગણતા જ હોય છે ના અને જોડે જોડે પોતાની જે સ્વાસ્થ્ય છે, એની પણ અવગણના કરતા હોય છે. પછી કમાયેલા પૈસા એ લોકોને સારવારમાં ખર્ચવા પડે છે. એટલે જીવનમાં સંતુલન છે, એ ખૂબ જ જરૂરી છે. તમે પૈસા પાછળ ભાગો પૈસા કમાવ. એ બધું બરાબર છે, પણ જોડે જોડું તમારે પોતાના સ્વાસ્થ્ય ન પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ.
હા સાચી વાત છે, એટલે. અ પૈસા તો કમાઈ લેશો પણ જયારે જીવનમાં મુશ્કેલીઓ આવશે ને. ત્યારે પૈસા કરતા પરિવારનો પ્રેમ અને સાથે સમય વધારે યાદ આવે છે.
હા એ તો સાચી વાત કીધી પૈસા જીવન ચલાવે છે. અને સમય જીવન બનાવે છે. સમય નો સદઉપયોગ કરનાર વ્યક્તિ ભવિષ્યમાં પૈસા પણ કમાઈ શકે છે. પરંતુ પૈસાથી આપણે સમય તો પાછો મેળવી શકતા જ નથી.
હા સાચી વાત છે. જેમ તમે કીધું એમ કે બંને વચ્ચેનું સંતુલન જાળવવું એ ખુબ જ જરૂરી છે. પણ એવું નથી કે પૈસા મહત્વના નથી. પૈસા પણ જરૂરી છે, પરંતુ પૈસા કમાવવાની સાથે આપણે સમયનું સંતુલન જાળવવું. ખૂબ જરૂરી છે. પરિવાર માટે સમય મિત્રો માટે સમય અને પોતાના સ્વાસ્થ્ય માટે સમય. એ બ એ બધા જ માટે સમય કાઢવો એ ખૂબ જ જરૂરી છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને જીવન માટે તો બંને જ જરૂરી છે, પરંતુ સમય નું સ્થાન આપણે થોડું વધારે ઊંચું આપી શકીએ. કારણ કે રીતેલો સમય આપણે પાછો આવતો નથી. અને સમય ન યોગ્ય ઉપયોગ કરવાથી જ આપણું જ્ઞાન કૌશલ્ય. સફળતા અને પૈસા બધું જ મેળવી શકાય છે, એટલે સમય થોડું. વધારે મહત્વનું કહી શકીએ. અને સમય અને પૈસા બંને જીવનના બે અમૂલ્ય ખજાના છે. પૈસા કમાવા માટે સમયનોો ઉપયોગ કરો પરંતુ પૈસા કમાવાની. દોડમાં સુંદર સમય છે, એ પણ ના ગુમાવી દેવો જોઈએ આપડણે.
હા એ તો ઘણી સાચી વાત અને. ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે સમય એટલે પૈસા. પરંતુ હકીકતમાં સમય સમયનું મૂલ્ય. પૈસા કરતા પણ વધારે છે, પૈસા કમાવા માટે સમયની જરૂર પડે છે. પરંતુ પૈસાથી એ સમય ખરીદી શકાતો નથી.
હા એ તો સાચી વાત છે. અને તમે ઈમેજિન કરો. કે તમારી પાસે કરોડો રૂપિયા છે. પણ તમારી પાસે માત્ર એક જ દિવસ જીવવાનો સમય બાકી છે. તો પૈસાથી તમે એ ખરીદી જ નહી શકો. અને હવે બીજી તરફ તમે કલ્પના કરો કે તમારી પાસે પૈસા ઓછા છે. પરંતુ તમારી પાસે સમય છે સ્વાસ્થ્ય છે, પરિવાર છે. અને મહેનત કરવાની શક્તિ છે, તો તમે ધીમે ધીમે કરીને પણ પૈસા કમાય તો શકો છો. એટલે આમ સમજાય કે સમયે પૈસા કમાવાનું સાધન છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. કે સમય એ જીવનની. આમ ખૂબ મહત્વની સંપત્તિ છે. જો આપણી જોડે સમય અ સમય યોગ્ય ઉપયોગ કરીશું. તો આપડણે પોતાના માર્ગ પર આવી રીતે જ ચાલતા રહે એમ અને. પછી આપણને સફળતા મળી જાય.
હા તો સાચી વાત કીધી તમે. અને પ પૈસા અ સુખ ખરીદી નહી શકતા અ પૈસા આપણને આમ ઘર ખરીદી શકીએ છે પરંતુ ઘરનું જે સુખ છે, એ નહી પૈસાથી આપણે દવા ખરીદી શકીએ છીએ પરંતુ જે સારું સ્વાસ્થ્ય છે, આપણું એ નહી. પૈસાથી આપડે પલંગ કે ખુરશી કે એવુ, ખરીદી શકીએ છેએ પરંતુ જે આપણે શાંતિ ભરી ઊંઘ છેને. એ નહી અને પૈસા થી ખરી ઘડિયાળ ખરીદી શકીી પરંતુ આપણો જે સમય છેને. એ નહી કરી શકતા એટલે મને એનું પોતાનું આગવું મહત્વ છે.
હા એ તો ખુબ જ સાચું કીધુ અને સમય આપણને ઘણું એવું શીખવે છે. સમય આપણને શિસ્ત ધીરજ અને જવાબદારી શીખવે છે, સમય ક્યારેય કોઈ માટે અટકતો નથી જે વ્યક્તિ સમય સાથે ચાલે છે ને તે જ સફળતા મેળવે છે.
હા એ તો સાચી વાત કીધી હ આજના યુવાનો ની પણ આમ સૌથી મોટી ભૂલ છે, કે આજ ઘણા યુવાનો કેહેતા હોય કે હવે તો સમય છે પછી કરી લઈશું આ વિચારીને એ લોકોને આગળ જતા સૌથી મોટું નુકસાન ભૂગવવું પડતું હોય છે, સમય ક્યારે કોઈની રાહતો જોતું નથી. આજનું કામ છે તો તમે આજે જ પતાવી દો કાલની રાહ ના જોશો અને ટાળવાનું તો રાખશો જ નહી
હા એ તો ઘણી સાચી વાત કીધી આપણે આપણા જીવનમાં બંનેનું એવું ખુબ વધારે મહત્ત્વ છે.
તો સાચી વા તમે વાંધો નહી સારુ સારુ ચલો
હા હા સારું સારું ચોક્કસ
હા